હલો.
હલો હા અવાજ આવે છે.
હા.
અ જય શ્રી કૃષ્ણ.
મારી બેબીની બર્થડે પાર્ટી છે. તો એના માટે હોલ બુક કરાવો છે તમારા ત્યાં મળશે મારી બેબીને તમારી હો. બહુ ગમે છે ત્યાં ગાર્ડન છે ને એટલે
જય શ્રી કૃષ્ણ
હા.
બેન ક્યારે જોઈએ છે કઈ તારીખે મારી બેવી ની બર્ડે છે.
સપ્ટેમ્બરે સાંજે અમારે સો માણસ આવશે
હા મળી જશે. હોલ અને લીધું તમારે ડેકોરેશન કે અને કેટરિંગ જોઈએ?
હા તમે એમાં શું રાખો છો?
એમાં પંજાબી સબ્જી, રોટી, દાલ, ચાવલ કે સ્વીટમાં ગુલાબજામુન. અને બાળકો માટે પીઝા, ચાઇનીઝ અને આઈસ્ક્રીમ.
સારું અને કેક કેવી બનાવશો?
તમારી બેબીને કેવી કેક ભાવે છે?
મારી બેબી ને ચોકલેટ વાળી કેક ભાવે છે. અને તેના માટે ડોલ વાળી કેક બનાવી છે તો બનાવી આપશો?
સારું. ટોટલ ખર્ચ પચાસ હજાર થશે. જેમાં કેક, ડેકોરેશન અને જમવાનું આવી જશે.
હ સારું. અને તેમાં કોઈ ડિસ્કાઉન્ટ નથી કે વ્યાજબી કરો ને થશે?
હ આજે બુક કરાવો. વીસ ટકા ડિસ્કાઉન્ટ આપીએ એટલે બીજા કોઈને ના આપીએ. હ
સારું કરી દો બુક. હું હમણાં તમને એડવાન્સ આપી દઉં છું કેટલા આપવા પડશે?
વીસ ટકા આપી દેજો ને.
સારું હું હમણાં તમને એડવાન્સ આપી દઉં છું. અને બર્થડે મા કઈ રહી ના જાય કેક બેગ ને બધું જમણવાર સરખું જોઈ લેજો.
ના ના તમારી બેબી અમારી જ બેબી છે. એવી બર્થ ડે પાર્ટીની તૈયારી કરીશું
હા અને અમારા સો તારા સો માણસ આવશે તો તે તમારે થઈ જશે ને!
હા થઈ જશે હ.
સારું જય શ્રી કૃષ્ણ.
હમ હ